હેલો
હા ભાઈ મજામાં
બસ મજામાં ભાઈ શું કરો છો કહ
બસ જો શાંતિ તમે કહો શું ચાલે જલસા બાકી
બસ શાંતિ જમી લીધું કે નહી
બસ જો જમી લીધું અત્યારે વરસાદ ચાલે છે પાણી
વરસાદ છે એમ
હ હા જબરજસ્ત
અરે ભાઈ હ હ એટલે તમે અત્યારે કઈ ડિસ્ટ્રિકમાં છો
અત્યારે હું ખેડા ડિસ્ટ્રિક્ટમાં છું
ચા ખેડામાં જો એમને તો અમારે તો ગાંધીનગર માં તો ભાઈ સજે એક પાણી નું ટીપું પણ નથી આવ્યું બોલો વરસાદ તો છે જ નહી છેલ્લા પાંચ દિવસ થી
એવું જ અહીં તો ચાલુ જ અહી તો સવારે તો જોવું તો પવન સાથે વરસાદ હતો કંપનીમાં હતો કંપનીમાં પચાસ પચાસ ફૂટના બેનર મારેલા હતા હોર્ડિંગ્ ઉડી ગયા છે આજે એવો વરસાદ હતો હા પવન સાથે હતો એટલે વરસાદ તો ખાલી અડધો કલાક જ પડ્યો પણ પવન સાથે વરસાદ હતો
હમ હમ અહિયાં તો ભાઈ પોહંચ શું કો છો પાણી ઉપર વાત કરીએ આજે તો પાણી તો યાર બઉ બઉુ ઇમ્પોર્ટન્ટ છે આપડી જિંદગીમાં તો ભાઈ
હા એના વગર તો પેલા આપડે જ ના ચાલીએે જિદગી ચાલવાની તો દૂર ની વાત છે આપડે જ ના ચાએ
હા બીજું બધું મશીનરી તો બરોબર છે મશીનરી ને ચલાવવાળા હ્યુમન જ ના ચાલે પાણી વગેરે હા પાણી તો યાર બસ શાંતિ બસ અહિયાં અમારે પાણી નથી આવતું તો બે દિવસ થી ટાંકુ ખાલી છે
હમ હમ તો પાણી અત્યારે શું આપડે પેલો પંપ વાળા લઈને આવે છે ગાડી ટટેન્કર સઘ ઓકે ઓકે ઓ તારા બઉુ લાઈન લાગતી હશે એમાં તકલીફ કેટલી બધી પડે આપણને
અરે પાણી વગર તો ભાઈ એટલી તકલીફ પડે છે ને કે કઈ પૂછો જ મ તેમમ
ડોલો ઉચકીને જવું પડે તો એવું થાય ને
હા ડોલો ઉચકી બાજુવાડી સોસાયટી માં બોર છે ને ત્યાંથી અમે પાણી ભરતાઈએ ડોલો ઉચકી ઉચકીને સવારમાં પંદસ
પછી ફેરચી ના પાણી ભરવા જઈએ ચાર પાંચ વખત પાણી ભરવા જઈએ ત્યારે દિવસનું કામ ચાલે
બરોબર બરોબર કઈ નઈિ એ તો હવે પાણી છે ભાઈ જો આનો કશો રસ્તો નહીિ પાણી કેતા ન પાણી એની જગ્યા એની મેં તો કરી લે
હમ જો ભાઈ પાણી વગર તો સવારે કપડાં ધોવામાં તકલીફ પડે પાણી પીવાનું તકફડ પડે ને આવા ધોવાની તકલીફ પડે પાણી વગર સવારી સવારની જિંદગી અટકી જાય બ ઉપર પોછી ન તો જોઈ લેવા પણ સવા ને જંદગી અટકે જાય ભાઈ
એટલે બપોરે તકલીફ પડે પાણી ની વધારે જરૂરત પેલા બપોરે પડે
ના ના એ પણ સાચી વાત છે
હવે પાણીમાં તો જો એક વસ્તુ સમજ અત્યારે હવે અને અત્યારે વરસાદની સિઝન પેલા ચોમાસું બરોબર અત્યારે ચાલ આપડે તો માથે રહેવા માટે ભગવાન ની દયાથી છત છે પાણીની કોઈ ટેન્શન નથી પણ અત્યારે જે માણસો ફૂટપાથ પર્યતાશે જે માણસો ઝોપડી માં ઝોપડીમાં રહેતા હશે એ લોકોને અ કેટલી તકલીફ પડતી હશે વિચારો
હમ એમને તો ભાઈ વરસાદ આવે તો આખા ઘરમાં પાણી પાણી થઈ જાય
એક્સપિરિયન્સ કરવા માટે ખાલી એક રાત આપણેે બહાર વરસાદમાં સુઈ જઈએ ગમે ત્યાં તમારો માથે છ જ નહ ખાલી વિચાર કર આમ ખાલી ઈમેજિન કરો કે આપ આપડી લાઈફસ્ટાઈલ કેવી હશે એ લાઈફ સ્ટાઈલ એ વ્યક્તિની કેવી હશે
હમ બઉ ભાઈ પણ વરસાદ આવે વરસાદ થી આખું ઘર પાણી પાણી થઇ જાય
તારે હ પેલા તો જેનામાં આ ફૂટપાથ તો રહેતો માણસ શું કરે મચ્છર કડે બીમારી ફેલાય ગંદકીને લીધે આપડે ચલો આપણે પોતે પોતાના રૂમમાં શિફ્ટ કરી લએ એ લોકો કેમ ના શિફ્ટ થાય પોતાની જાતને
હમ એ પણ છે તકલીફ પાણી હોય તો તકલીફ ને પાણી ના તો પણ તકલીફ બંને બાજુ તકલીફ છે ભાઈ
ના ના સાચી વાય આના માટે સરકાર સેલ્ટર બનાવવા જોઈએ હું તો એમ કઉ છું કે આ ટાઈમે કે આવા ટાઈમે માણસો આવી રીતે કશું નહીિ તો ચાલલો એટલીસ્ટ જેની જોડે ઘર નથી એ માણસ આવા ટાઈમે તઈ જઈને સુઈ શકે આરામ કરી શકે કશું કને બે ટાઈમ જમવાનું મળી જાયું
બરાબર બરાબર હેર તો હો જોઈએ ભાઈ
હવે આવામાં માણસ પાણી હવે ચોમાસું ચાલતું હોય વરસાદ હોય હવે એની જોડે પીવા માટે પાણી તો છોડો એની જોડે ધંધા માટે રોજગાર બી ના હોય હવે વરસાદમાં માલો મજૂરી કરતો હતો વરસાદમાં કોણ બોલાવવાનું હતું
વરસાદના મજૂરી એ તો બરોબર છે પોતાના ઘર થી દૂર મજૂરી કરતો હોય તો વરસાદમાં બધી જગ્યા પાણી ભરાઈ ગયેલું હોય તો ટ્રાન્સપોર્ટેશનમાં બી બહુ તકલીફ પડે પાણી ભરાઈ ગયું એના કારણે
પણ અત્યાં પૂર પૂર પૂર આવે બરોબર અત્યારે દ્વારકા તમે માનો દ્વારકા છે આ દ્વારકા શિવરાજપુર બીચ દ્વારકા બીચ બધા બ બીચ બંધ કરી દીધા છે
હમ સુરત માં પણ જોવા ને આ પેલી કોમ્પ્લેક્સ માં પાણી ભરાઈ ગયા લોકો
હા એ લોકો અને હ એમાં તો મોસ્ટ ઓફલી બધાની મોબાઈલ્સની દુકાન હતી હવે મોબાઈલ્સ પાણી મોબાઈલ લડેલા પિક્ચર પૂરું
હા પૂરે પૂર
બધા રડતા હતા બજારે કોમ્પ્લેક્ષસમાં પણ મેઈન વસ્તુ કોમ્પ્લેક્ષસ ભોયરામાં હતું એટલે આખું બોયરું છો ફલ થઈ ગયું છે
હમ એ સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું છે બ
હા અરે હું તો એમ કઉ કે પણ આ લોકો એ પહેલાથી તકેદારી ચોમાસુ છે ઉપર થી ભોયર્યું છે તો આ લોકોએ પહેલેથી પાણી જવાની વ્યવસ્થા પહેલેથી કરવી પડેવે આ લોકોએ શું કર્યું ખબર નહી
હમ એજ ના ભાઈ
હવે એ એમાં પણ બચારા બધા રડતા હતા પણ શું કરે આખી આખી આખી મોબાઈલ ની દુકાન પાણીની અંદર જ એટલે કેટલા લાખો રૂપિયા નુકસાન થયું હશે એ લોકોને સુરત માં
પણ હવે એ તો ભાઈ એમના નસીબમાં લખાયેલું હશે હવે બીજું તો શું કરીએ
ના ના સાચી વાત છે અને અને કેહેવાનો મે કે જો લોકો એ લોકો જોડે ઇન્સ્યોરન્સ બી મોસ્ટ ઓફલી ઇન્સ્યોરન્સ અત્યારે બધા લેતા જ હોય છે જો એટલે ઇન્સ્યોરન્સ ય એ લોકોને ફાયદો બાકી તો નુકસાન જાતે પોતપોતાની જાતે ભોગવવાનો
એજ ના ભાઈ આ પછી પાણી વરસાદમાં જાયને ત્યાં ભરાઈ રહેે પછી મચ્છર થાય છે મચ્છર થાય હ બધાને કરડે મેલેરિયા ફેલાય ડેન્ગ્યુ ફેલાય પછી એજ ના ભાઈ પછી હોસ્પિટલની જો ગરીબ માણસ તો હોસ્પિટલ ની પેલી એની સુવિધા બી અમને પ્રોપર નથી મળતી
અરે જાય હોસ્પિટલ સરકારી હોસ્પિટ હોસ્પિટલમાં બી ફી થોડી હોય સરકારી હોસ્પિટલમાં બી એટલીસ્ટ જાઓ તો કેસ ફી નોર્મલ ચાર્જિસ તો જે થતા એ તમારે હાલવા જ પડશે હવે એના માટે બની પૈસા ના હોય તો માણસ દવા જ નહી કરાવે પેલા તો એ બીમારી ભોગવશે એ કા તો એનું મૃત્યુ થશે
એ જીવન ધોરણ નીચું જતું રે ભાઈ
હમ બાર એ એનું એ લોકો ના લિવિંગ સ્ટન્ડર્ડ વિચારીને એમ થાય કે આ લોકો કેમ જીવતા હશે બચારા
હા એજ ના ભાઈ બોલો બોલો બીજું ક તમે શું ચાલે છે
હવે અત્યારે વસ્તુ વિચારો્યારે ચીન ની જ વાત કરો ત્યા ચીનમાં પૂર આવ્યું છે જોઓ તમે ન્યુઝ જોયા વિડીિયોઝ જોયા તમે ચીનમાં પૂર આવ્યું છે અત ચીન આમ કેવાય તો મેં એક વિડીિયો જોયો યુ આપડે આજ તક પર આવયો હતો કે
હા હા
હ ઈમારતોની ઈમારત ઈમારત નો નીચેનો પહેલો ફ્લુ રાખો આમ ડૂબી ગયો છે કેવાનો મિનિંગ ફ્લેટ નો ફ્લેટ નો ફ્ ફર્સ્ટ ફ્લોર આવે ફર્સ્ટ ફ્લોર આખો ડૂું્યું એટલું પૂર આવ્યું ત્યાં આગળ અને ગા હવે બાઈકોને એક્ટિવ તો છોડો ગાડીઓ આમ પેલું પાણી વેવમાં પેલું કયું જ માણસ તરીને કેયો માણસ કવયો વેતો ગાડીઓ વહેતી જતી હતી હમણાંનો લેટેસ્ટ હમણાંનાથ ન્યૂઝ છેવા પૂરા ત્યાં આગળ તો
તો તો ભાઈ ભારે નુકસાન થયું હશે પાણી લીધે
અરે બહુ જબરજસ્ત પણ એ લોકોના એમના કરમ જ ભોગવે પેલા તો એમના કરામાં જ એવા છે ચીન ના તો
એ તો હવે રહેવાનું હોય હવે આપડે તો શું કરીએ
તાર
આ પછી ભાઈ આ ખબર છે આ વિીડીિયો આવ્યો હતો કે બધું એક વાડીમાં પૂરેપૂરું પાણી ભરાઈ ગયું હતું ભેસું તરતી હતી બિચારી
હા જોકે ભેંસો ચાલલો ભેંસો તો તરતા આવડતું હોય ભેંસો નો વાંધો ના આવે પણ આવી આ જગ્યાએ હવા પૂરમાં કોઈ આપડ માણસ ફસાય ગાય કૂતરા છે એ લોકો ફસાય એ બચારા શું કરે
હમ નાના પ્રાણી ફસાય એમને તો બિચારાના જિંદગી તો ત્યા જીબ ખરાબ થઈ જયા હી યાર
મુ ત્યારે અને પાણી વગરનું હવે એક જોતા એમ થાય પાણી વગરનું જીવન બી નહી સારું અત્યારે હવે અત્યારે વનસ્પતિ વિચારવા આપડે પાણી જ નહી હોય તો આપડે ખાઈશું શું ખેત ખેતરમાં ખેડૂત ખેતી કેમનો કરશે પાણી વગર
એજ ના ભાઈ
હવે એના માટે તો ખેતી કેટલી જરૂરી છે
હમ પછી આ પાણી ને એવ હો તો ગ્રીનરી ક્યાંથી થશે
તો એ જે ખેતી ખેતી ખેતી ખેતી થઈ ને ગ્રીન હરીલા ખેતી કેવાનું મિનિંગ કે પાણી વગર પેલા તો ખેતી નહી થાય તો આપડણે ખાઈશું શું આપડણે ખાઈશું આ પાણી વગર ખેડૂત શું કમાશે
એજ ના ભાઈ
એની તો મેન ખેડૂત ની મેન આવક ખેતી
ખેતે ખેતે
હ એના વગર માણસ કરશેો શું પેલા તો પાણી અત્યારે આપણા પૃથ્વીનો જ આપડે કેહેવાય મિનિંગ કે આપડ અડધા ભાગમાં જ ડે છે બાકી બાકીનો બધો ભાગ તો પાણી જ છે ત્રીજા ભાગનું તો પાણી જ છે વિચારો હવે
એજના
પાણી પાણી જેટલું જીવનમાં જેટલું આપણે આમ કેવાય ને કે જેટલું હબ માટે એક વાઈફ જરૂરી છે ને એટલું માણસ ના જીવન માટે પાણી જરૂરી છે
અરે ભાઈ બહુ સરસ વાત કરી દીધી યાર તમે
સાચી વાત છે પણ પાણી પાણી વસ્તુ એવી છે ને કે જીવનમાં તમારે એ પાણી બી ના હોય તો તો મન ના ચાલે એવું કઈ જ તોય ચાલે
એજ ના ભાઈ સવારે તો પાણી જોઈએ જ યાર સવાર પાણી વગર સવાર જ નથી પડતી આપડી
નહી શું શું પેલા તો
નહી શું શું બાથરૂમ શું જઈશું
તો પછી અરે કેવાનું મિનિ કે પા અને હું તો એમ કહુ કે ગમે તેવો ઉનાળો હોય છે પાણી કેટલું બને ને એટલું પાણી પીવું જોઈએ શરીરમાં
હા દિવસ માં ત્રણ થી ચાર લીટર પાણી તો પીવું જ જોઈએ ભાઈ
સર એવું કહે છે તમે રેગ્યુલર રૂટીન ત્રણ થી ચાર બોટલ તમે પાણી પીતા હો તમારા શરીરમાં કોઈ રોગ ના રોગ ના આવે મીન્સ કે અત્યારે તમારે ઓછું પાણી પીવે ને તમે જોજો જે જલ્દી ઓછું પાણી પીતો એને અને અંદર ઇ ઇન્ફેક્શન ની બીમારી વધારે થતી હશે અત્યાર અત્યાર એના પાણી તમે જેટલું પીવો ને એટલું તમાર શરીર માંથી બગાડ બધો બહાર નીકળે એનાથી તમાર તમારુ બોડી ક્લીન રહે કેવાનું મિનિંગ
હમ હમ સાચી વાત છે ભાઈ ચલો હ ભાઈ બસ શાંતિ હ પાણી પર તો વાતો થતી જશે ભાઈ ચલો મળી તો એક દિવસ હ
ચોક્કસ ચોક્કસ આપડે મળીએે ચલો ને હમ
હા હ